હ હાાય શું કરું છું.
ું નવરી છું શું કરું ટાઈમપાસ કરું છું એમ ચોપડી વાંચું કે કઈ બી કરું એમ.
અચ્છા હું એમ પૂછતી હતી આપડે નવરાત્રી ચાલુ થવાની છે ને હમણાં બે ચાર દિવસમાં હ.
હા હા હજી તો ચાલુ. થવાની છે પણ હજી ભ કશું. તૈયારી નથી કરી કઈ.
મેં પણ તૈયારી નથી કરી કશું ચાલુ યાર.
ક તે શું તૈયારી કરી છે એમાં.
તને તો ખબર છે મને ચણિયા ચૂડી પહેરવી ગમે નહીિ અને મમ્મી ચણિયા ચૂડી લઈ આય ચણિયા ચૂડી લઈ આય શું કરું યાર.
ઓ તરની તો શોખ નથી ને હું આવીશ ને જોડે આપે. તૈયાર થઈ ને પહેરશું ને ચણે ચોડી નવરાત્રી ઉપર રમશું.
તેના માટે લેવા જેવી. પડશે ને યાર.
ઓ તો ત મત. મમ્મી લાયા છે તારા માટે તો હું લઈ આવીશ ને મારા જોડે હાલ છે માર્કેટ શોપિંગ કરવા માટે.
હા હા ચાલીસ તારા જોડે ચાલ ને આપણેે એવું હોય ને તો આજે ચાર વાગે જઈશું તો ચાલશે ચા તું ફ્રી આઈશ.
હા તો હ જો હું ફ્રી આવીઈશ તો તને કોલ કરીશ. તું આવી જેજ મારા ઘેર તો આપડે જોડે અહંયા જે એક્ટિવા લઈને ચાલશું એમ.
સારું સારું આપણેે જઈશું તો તારી ચોઈસ ની તો મને ગમશે. સઈઝ એટલે. તું જે ચોસ કરી છે પેહરી
હું તો બ્લેક કલર ની ચડ ચોડી ને રેડ કલર ની લાઈસ ચડ ચોડી મને બહુ જ ગમે બે કલર.
હ એ બી છે. નવરાત્રી તો સાચે ગરબા રમવાની મોજ પડી જાય યાર.
હા મને બી બઉુ શોખ ગરબા રમવાનું બહ જ.
હા તું બઉ શોખ ના કરતી ખબર છે ને ગઈ વખતે પગ ભાંગી ગયો હતો.
ઓ તું ય મને યાદ ના દિલાવ યાર શું કહે છે તું આ.
હા હા સાથેચ નવરાત્રી. તો બહ જ મજા આવી જાય આખી રાત રમવાની જે મજા આવે ઓહો.
પાર્ટી પ્લોટમાં તો રમવાની બહુ જ મજા આવે હો.
આપણી એક્ઝામ્સ પતી ગઈ.
ઓ એ તો બઉ જ મોટી વાત છે કે એક્ઝામ પતી ગી, તો ટેન્શન ઓછું થઇ જાય આપડે.
એજ તો યાર કેટલું મોટું ટેન્શન ઓછું થઈ ગ્યું આપણું.
હમ્મ સાયબો હવે વળી અ એક્ઝામ પતિ ગઈ હો આ પતિ ગયું હોય તો પછી આપને વળી દિવાળી ફેસ્ટિવલ આવશે તો એની બી તૈયારી કરવાની હોયને નવરાત્રી ન નથી પેલી કરશું.
હા એ તો છે જ. દિવાળીમાં તો ધૂ મ મચાઈ દઈએ આપડે.
અવને
હા, તને ખબર છે નવરાત્રી નો મહત્વ એટલે શું થાય?
કેયા પાર્ટી પ્લોટમાં આપણે ચાલશું એમ?
નવદુર્ગા પાર્ટી પ્લોટ મા.
એવું, ત્યાં તો બહુ જ ભીડ થાય છે, તો એવ આપડે એવડી ભીડમાં કેમ પાસ બી કેમ મલશે આપને?
અરે! તું ચિંતા ના કર મને પાસ મલી ગ્યા છે, મેં તારા પાસ લઈ લીધા.
કે નથી પાસ તે મલી ગ્યા તને કેના જોડે મલ્યા પાસ તો?
અરે, મારા અ મારા અ ફ્રેન્ડ સર્ક તોને એમના કોક ભાઈ વે ચે છે પાસ, તો હું એમના જોડે થી લઈ આઈ.
તો તું કેટલાક પાસ લઈ આવી છે, તું મારા બી બીજા ફ્રેન્ડ બધા એ એને બી જઉં છે પાર્ટી પ્લોટમાં?
હું અ આપ ણે ગર્લ્સ માટે તો થ્રી હન્ડ્રેડના પાસ મલતા હતા. અને બોઈઝ માટે છે થાઉઝડસ રૂપી.
ઓ હો હો, અ લેડીસ માંથે સસ્તું છે એમને?
હા લેડીઝ માટે સસ્તું છે, બઉ સારું કેહવાય.
હઉ એ તો બઉ સારું કેવાય પણ અમ વધારે પાસ મલી જાય તો મને મંગાવી આપજે ને, મારે બીજા ફ્રેન્ડને બધા ને આવું
એક એક કોન્સર્ટમાં જ જવાનું છે મને બોલાવી છે, તો ત્યાં કને હું તને સંભળાવું એ સાંભળજે ને કે હું આવી રીતે બોલીશ તો ચાલશે?
હા હા ભલે સંભળાવજે ને, હું સાંભળીશ.
જો હું બોલું છું એ સામ ભળજે અને પછી મને કેજે કઈક ભૂલ હોય તો મને કેજે બરાબર?
હા હા બરાબર, એમાં કઈ વાંધો નથી, ફ્રેન્ડને એઉ કેવાનું છે, પૂછવાનું છે.
જો હું પેલા એને તો પેલા તું એમ કહીશ નવરાત્રી નો અર્થ શું છે. તો લોકોને જો નહી આવડતું. તો હું એમ કહીશ નવરાત્રી નો અર્થ નવરાતો આ દિવસોમાં મા દુર્ગા ન નવ નવ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. હું એવી રીતે કહીશ
હા હા એમાં કઈ કશો વાંધો નહી એમાં એટલે માટે કે આ દાંડિયા ગુજરાતી લોકો ન આ દાંડિયા ફેસ્ટિવલ હોય કે દાંડિયા રમે આકી રાત એ કે માતાજી ન ત્યાં. ગરબા ડાન્સ છે એને ગરબા કેહેવાય કે
હા અને મેં માતાજી ના નામ પણ યાદ રાખ્યા છે. જેમ કે શૈલપુત્રી બ્રહ્મચારીણી, ચંદ્રઘંટા એવી રીતે મે મે નામ યાદ રાખ્યા છે બધા સ્વરૂપ અલગ-અલગ હોય અને એમના અર્થ અને મહવ તવ પણ હોય ને
હા હા નવદુર્ગા નુ સ્વરૂપ ના બધા મહત્વ અલગ છે. તો બધે આપને ખબર હોય તો જ આપણે બીજાને કહી હકીએ ને એમ ત
હા અને દરેક દિવસે લોકો અલગ રંગના કપડાં પહેરે છે જે એકતા અને ઉજવણીનો ભાવ દર્શાવે છે.
હો એ તો સારું છે એ તો કે નવરાત્રી તો બહુ જોરદાર ફેસ્ટિવલ છે ગુજરાત નો મોટો ફેસ્ટિવલ છે.
હ ગરબા રી. તો વાત થતી હોય યાર તને ખબર તો છે મને તો ગરબા કેટલા ગમે છ
હું તો એક વખત કલતા કલકત્તા ગઈ હતી ત્યારે તો મેં દુર્ગા પૂજા જોયમાં તો દુર્ગાપૂજા બઉજ મસ્ત હોય બહુ મજા આવે દુર્ગાપૂજામાં.
અચ્છા એવું હોય એમ.
હો હમાં તો. પંડાલ જો બાંધેલો હોય ઈ પંડાલ જ જોવાનું હોય મૂર્તિ તો બહુ સરસ છે હોય બહાર પંડાલ બાંધેલો ઈ જ જોવાનું છે અ કે.
અચ્છા એવું હોય એમ.
હો મેં એક વખત જોયું તું તો મને બહુ સારું લાગ મે તું ખબર હોત તો મે મારી ફ્રેન્ડને બધાને લઈ જોડે આવત બહુજ મજા આવે હું ટ્રીપ પર ગીતી ને મારોમાં બી થોડાક રિશ્તેદાર છે એ બાજુ તો હું ત્યાંથી ફરવા ગઈ હતી દુર્ગા પૂજા બહુજ મજા આવી બ બનેમાં
અચ્છા એવું છે એમ
અરે લોકોને ખબર ના હોય પણ હમાં દુર્ગા પૂજા અને જે મેન માતાજીની પૂજા કરવામાં આવે ને સાતમ આઠમ નવ મુ ત્રણ દિવસ ઈ બહુ જ પૂજા જોવા જેવી બહુ જ પૂજામાં મમજા આવે એમાં.
અચ્છા એટલે મેં સોશિયલ મીડિયામાં તો જોયું હતું કે ચોખાના દાણા ને અલગ અલગ કલર કરી દે અને પછી એમનાથી સજાવે બધું
બઉુ જ. બહ જ અબારથી સજાવે કોઈ બી એવા દાળ હોય અલગ અલગ પ્રકારની દાળ હોય દાળ પૂરો મંડપ સ જ આવે એક વખત તો સંસદ ભવન બનાયું હતું. સરસ જોવાની બઉ. બહુ જ મજા આવે આપણું ટાઈમ કેમ નીકળી જાય એ પણ લાાઈટિંગો બી એટલી સરસ કરે છે એમાં.
અચ્છા.
આપડણે જોડી ક્યારેક ટ્રીપ પર ચાલશું કલકતા. હતા દુર્ગા પૂજા એ સ્પેશલ જોવા માટે.
હ હ આ દુર્ગા પૂજા તો નવરાત્રી ટાઈમે જ આવે નહી
હા હા એ જ લો આપડે ગુજરાત માં એને કે નવરાત્રી કહે ન માઈ દુર્ગા પૂજા જકે એવું થ
અચ્છા તો આપણું એક રીતે એમ તો ગુજરાતમાં સરસ થઈ નવરાત્રી રમવા જડે યાર આખી રાત
હા ગુજરાત માં તો નવરાત્રી રમવા જ એ ઓ બાજુ આ નવરાત્રીને મા માણસો ને ખબર નથી દુર્ગા પૂજા એ એટ એ લોકો માતાજી ની સ્થાપના કરે પૂજા કરે એટલે એ લોકોને એટલી જ ખબર છે, એમ નવરાત્રી ની નહી ખબર એ લોકોને બધાને
અચ્છા મારી એક ફ્રેન્ડ છે, ને અ એમની બેન ત્યાં રહે છે, તો એ લોકો કે કે આપ આપ ગુજરાતીઓ તો જ્યાં હોય ત્યાં ગરબા કરવા માંડી જાય તો કેક અમે એ લોકો ગરબા કરતા હતા ને તો ત્યાંના લોકો કે જોવા લાગ્યા કે આ લોકો શું કરે છે.
હા એ લોકોને નવું લાગે કે આ શું કરે છે. કેવો ડાન્સ
હા એ લોકો એમાંથી પછી એક ન્યૂઝ રિપોર્ટર હતા ને તો એ લોકોએ વિડીયો ઉતાર્યો અને સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો
ઓ બઉ બહ સરસ તો સોશિયલ મીડિયા માં એ ગરબા આવી ગયા આપડા તો
અને સોશિયલ મીડિયામાં એને વિડીિયો કેચઅપ કર્યો અને પછી પૂછ્યું એને જે ન્યૂઝ રિપોર્ટર કે તમે લોકો ગુજરાતી લોકો આ ગરબા રમો છે, હું અ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરું એમ તો અહીંયા ત્યાંના બધા વડીલો એમ કીધું આ વાંધો નહી કરો એમ આપડો તો પ્રચાર જ થશે ને બીજું તો કઈ એમ તો સોશિયલ મીડિયા પર એને પોસ્ટ કર્યું
ઉમરના માણસો જોએ તો ખબર પડે કે ક નવરાત્રી આ નવરાત્રી કેવાય એમ
ના ના એ તો બરાબર છે, ગરબા રમતી વખતે તો એનર્જી આમ ક્યાંથી આઈ જાય ને ખબર જ ના પડે
ત્યારે તો પર કે નહી દુખે પછી ખબર પડે કેવા પગ ભાગે છે, કે તૂટે છે.
હા એ સાચી વાત બઉ સાચી વાત ડીજે વાગતો હોય અને લાઈવ બેન્ડ મજા કેવી આવી જાય લોકોની એનર્જી જે હોય વાહ વાહ કેવી મજા આવી જાય
એ લોકો તો કે છે, તમે ચણ્યા ચોળી તો બઉુ સરસ પહેરો છો ગુજરાત પણ ચણ્યા ચોળી બઉુ સરસ મળે છે.
હા લોકો જો ને ચણ્યા ચોળી લેવા. મોસ્ટ ઓફ તો કચ્છમાંથી જે કચ્છી ભરત વાળી ચણેચોડી હોય ને એ વધારે લે છે.
હા તો ઈ નવ નવરાત્રી ઉપર. ઉપ તો માણ વધારે પહેરે છે.
હા એ બી છે, છોકરીઓને તો ચણ્યા જ. પહેરવાની ગમે. ને છોકરીઓ પેલું શું. છોકરાઓ કેળ પહેરે ને કેળું જ કેવાય ને.
હા હા હો એને કેળું જ કેવાય. ઈમાંય કછી વર્ક કરેલું આવે છે, મળે છે.
હવે તો મોર્ડર્ન ફ્યુ આઉટફિટ થઈ ગયું છે, એ પણ જોવા મળે છે.
હા હવે તો દિવસો દિવસ કેટલા બધું મોર્ડર્ન કપડાં નીકળતા આવે છે, બધે પહેરે છે, સરસ બી લાગે છે નવરાત્રી ઉપર.
લોકો તો ઉપવાસ પણ રાખે છે, સાબુદાણા ની ખીચડી રાજગરા પુરી. શીખોડ લોટની કેટલું બધું એ એવું બધું ખાય છે, નવરાત્રી . ફાસ્ટ રાખે ત્યારે.
હા હા એ તો નવ દિવસ નો ઉપવાસ રાખે એટલે ફરાળ નું બધું જોવે ને એટલે સાબુદાણા ખીચડી સાબુદાણા કે રાજગીરાનું ખી બધું એવું બનાવે છે.
હા એજ ને આજે મેં. મનેને સાચું કઉ મને નવરાત્રી નો ધાર્મિક અર્થ શું થાય ને એ નથી ખબર તો પછી આજ મારા બાાય મને કીધું કે. મા દુર્ગા એ મિસાસુર પર. જયારે વિજય મેળવ્યો હતો ને એ સારા પર. અ એ એટ એ ખુશખબરીને એ જીત્યા હતા ને ત્યારે આપણે આ. નવરાત્રી કરીએ છે કે.
આટલી બધી તો મને ખબર નહોતી.
હ એજ ને મને મારા કીધું ત્યારે મને ખબર પડી મને પણ આટલી બધી નહોતી ખબર.
એવું. તે મને તને જાણ એટલે તે મને જાણ કરી એટલે મને ખબર પડી કે આવું બધું છે, એમ.
હા છે, અને મિત્રો સાથે નવરાત્રી રમવાની તો મજા જ ખુબ અલગ છે, યાર.
હા એ મિત્રો સ સાથે તો મજા જ છે ને નવરાત્રી રમવાની, બહુજ મજા આવે.
મને બસ ખાલી ચણીયા ચોલી પહેરવાની મજા ના આવે, બાકી રમવાની તો બહુંજ મજા આવી જાય.
હા તો તું ચણીયા ચોરી ન પહેરજે ને, હું પહેરીશ ને ચણીયા ચોરી પહેરીને આપડે બે જોડે રમશું ને.
હા સારું-સારું પણ મારા મો મમ્મી તો મને ચણીયા ચોલી લેવરાવશે જ એટલે તું આજ મારી જોડે ચાર વાગે ચાલજે હો.
હા, હા કશું વાંધો નહી, હા ચાલીશું હું.
ચાલ, જય માતાજી.
જય માતાજી.